હ્યો
હાલો
જાય છે મારો
થોડો જીરો સંભળાય જ
ચલો ને આજે આપડે મસ્તમ મસ્ત એક વિષય છે મારી જોડે કે ઉત્સાહો જે ચુકાવા જેવા નથી ખૂબ જ સુંદર વિષય છે તો એના પર આપણે થોડી વાતો કરીએ
બિલકુલ બિલકુલ અને એ વિષય ખુબ જ સરસ છે ઉત્સવો લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે
અને ઉત્સાહથી તો છે ને ઘર ગામ અને શહેરમાં આનંદ નુવાતાવરણ પણ બની જ ાય છે
એકદમ મને એમાં દરેક ઉત્સવ પાછળ કોઈને કોઈ કારણ હોય છે કેટલાક ધાર્મિક હોય છે અને કેટલાક સંસ્કૃતિક હોય છે
બિલકુલ અને ઉત્સવમાં તો છે ને લોકો એકબીજાને શુભેચ્છા આપે છે અને પ્રેમ વધી આમ વાતો કરે છે
એકદમ એકદમ સાચી વાત છે નાના બાળકો થી લઈને મોટા બાળકો સુધી ઉિકસા અને ભાગો લાગે છે
બિલકુલ તો ચલો હવે આપણેે અલગ અલગ ઉત્સાહો વિશે આપણે વાત કરીએ
તો ચાલો સૌથી પહેલા દિવાળી વિશે વાત હ
સુંંદર આમ વિષય છે કે દિવાળી પ્રકાશ નો ઉત્સવ છે અને આ દિવસે ઘર ઘર આમ દીવા પ્રગટાવવામાં આવે છે અ છે
ખરેખર એકદમ સાચી વાત છે અને લોકો ઘર સાફ કરે છે અને ઘરમાં રંગોળી પણ બનાવ છે
બિલકુલ અને નવા કપડા પહેરવામાં આવે છે અને મીઠાઈ વેચવામાં પણ આવે છે
અને તમે જોુવ કે કુટુંબ ના સભ્યો એક સાથે બેસીને ત્યાં આનંદ મના હાલ છે
બિલકુલ અને દિવાળીમાં તો લોકોમાં નવી આમ શરૂઆત નો સંદેશ આપે છે
ને તો ચાલ આપડે હવે ઉત્તરાયણ વિશે વાત કરીએ
હા ઉત્તરાયણમાં તો છે ને આકાશ રંગબેરંગી પતંગોથી આમ ભરાય જાય છે
એકદમ એકદમ સાચી વાત છે ને લોકો સવાર થી સાંજ સુધી પતંગ જ ઉડાવે છે
બિલકુલ અને આ દિવસે તો છે ને તલના લાડુ અને ચીકી પણ બનાવવામાં આવે છે
ખરેખરદમ સાચી વાત છે ને મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવા એ દિવસ બહુ જ સરસ હોય છે.
બિલકુલ. અને ચલો ને આપણે હવે હોળી વિશે પણ વાત કરીએ ઉત્સવમાં તો.
હા તો ચલો. હોલી અને રમવાનો ઉત્સવ છે.
બિલકુલ. ને લોકો જેને એકબીજા પર રંગો લગાડે છે, અને ખુશી વ્યક્ત કરે છે.
બિલકુલ-બિલકુલ ને આ ઉત્સવ ના હશે અને ઉમંગનો આમ જોવા મળે છે આપણને.
કોઈ તો હવે આપણેે મેન તહેવાર માંથી આપણે રહી જ ગયો કે નવરાત્રી. એ તો ખુબ સુંદર તહેવાર છે ને. એના વિશે પણ આપણે થોડીક ચર્ચા કર લઈએ.
એકદમ-એકદમ. નવરાત્રી બહુ જ સુંદર સહેવાર છે ને, નવરાત્રી ગુજરાતમાં ખૂબ જ જાણીતો ઉત્સવ માનવામાં આવે છે.
બિલકુલ અને નવ દિવસ સુધી ગરબા અને રાસ રમવામાં પણ આવે છે.
બિલકુલ એકદમ સાચી વાત છે, ને પારંપરાક રીતે વસ્ત્ર ત્યાં પહેરે છે.
અને સંગીત અને નૃત્યથી વાતાવરણ છે ને જીવિત બની જાય છે.
બિલકુલ-બિલકુલ. અને તો આપડે આગળ હવે રક્ષાબંધન પર વાત કરીએ.
સુંદર તહેવાર છે ને. અને આ તહેવાર તો છે ને ભાઈ અને બહેન નો હોય છે.
બિલકુલ અને આ ઉત્સવ સંબંધ અને વિશ્વાસ નો એકદમ પ્રતિક માનવામાં આવે છે.
બિલકુલ. એટલે જ તો એ દિવસે છે ને બહેન ભાઈને હાથમાં રાખડી બાંધે છે. અને એ એની બદલામાં છે ને ભઈ બહેનને ભેટ પણ આપે છે.
એકદમ સરસ અને સાચી વાત છે. અને તો ચલો હવે આપણે જન્માષ્ટમી વિશે પણ વાત કરી.
બિલકુલ ને. આ દિવસ તો ભગવાન કૃષ્ણ ના જન્મની ઉજવણી થાય છે ને.
બિલકુલ. અને મંદિરોમાં ભજન અને પ્રાર્થના પણ ત્યાં કરવામાં આવે છે.
અને કેટલાક સ્થળો ભક્તિ નું આમ કેવાય ને કે ફૂડની રમતો પણ આમ યોજાઈ હોય છે.
બિલકુલ એકદમ સાચી વાત છે. તો ચલો હવે આપડે ગણેશ ચતુર્થી પર વાત કરી
આ ઉત્સવમાં તો છે ને આમ ગણેશજી ની મૂર્તિ સ્થાપનામાં આવે છે.
એકદમ-એકદમ, ને લોકો પ્રાર્થના કરે છે. અને ત્યાં પછી પ્રસાદ પણ વેચવામાં આવે છે.
અને ઉત્સવ પૂરા થાય પછી વિસર્જન પણ આમ કરવામાં આવે છે.
અને પછી તમે જોઓ વિસર્જનમાં આપણેે સર્જન થઈ જાય મે ધમ ધમ તો ચાલો હવે આપણેે આગળ પૂનમ વિશે પણ વાત કરીએ આપ
પૂનમ તો છે ને દક્ષિણ ભારતમાં ઉજાવતો જાણીતો ઉત્સવ છે
એકદમ એકદમ અને આ દિવસે તમે જુવો કે ફૂલ થી સુંદર સજાવટ કરવાનો હા
બિલકુલ અને વિવિધ પ્રકારના ભોજન પણ તૈયાર કરવામાં આવે છે ને એે દિવસે તો
એકદમ એકદમ તો ચલો હવે આગળ આપણેે પોંગલ વિશે પણ વાત કરીએ
પોંગલ તો ખેતી સાથે જોડાયેલો ઉત્સવ છે ને
એકદમ સાચી વાત છે ને માં એ દિવસે નવા અનાજનો ઉપયોગ કરી ભોજન ત્યાં બનાવવામાં આવે છે
અને ખેડૂતો માટે આ ઉત્સવ ખાસ મહત્વ ધરાવે છે ને
એકદમ એકદમ સાચી વાત છે તો ચલો આગળ આપણે નવા ચૌ હઈદ વિશે પણ વાત કરીએ
ઈદ ના દિવસે તો છે ને લોકો એકબીજાને શુભેચ્છા આપે છે અને આમ કેવા ને કે મળે છેને આગળે ભેટેે છે ખૂબ એ લોકોની મજા આવે છે
એકદમ એકદમ સાચી વાત છે ને મીઠાઈ અને સ્વાદિષ્ટ ભોજન ત્યાં વેચવામાં આવે છે
બિલકુલ અને પ્રેમ અને ભાઈચારો વધે છે અને તેવ સંદેશ પણ સૌને મળે છે
એકદમ સાચી વાત છે તમારી અને તો આપ આપડે આગળ ક્રિસમસ વિશે પણ વાત કરી હ
ક્રિસમસમાં છે ને ઘર અને કહેવાય કે વૃક્ષની સજાવટ કરવામાં આવે છે તે દરમિયાન હા
ખરેખરે એમાં બાળકોની ભેટ પણ આપવામાં આવે છે એ દિવસે
બિલકુલ અને આ ઉત્સવ છે ને ખુશી અને દયા નો સંદેશ આપે છે
એકદમ એકદમ સાચી વાત છે તો તમને શું લાગે છે બધા ઉત્સવ ની એક જ આમ સમાન માત શું લાગે તમને શું છે
ઉત્સવમાં છે ને લોકો ને આમ નજીક લાવે છે તેથી આમ તહેવારો વર્ષો જુના અને પરંપરા ચાલે છે ને અને આ બધા ના કારણ છે ને બધા એકબીજાની આમ આમ કેવાય કે હળી મળી લે છે અને તેથી તેમના સંબંધો પણ એકદમ સારા બની જાય છે તહેવારોના કારણે
એકદમ એકદમ એકદમ સાચી વાત છે તમારી તો ઉત્સવોમાં સંસ્કૃતિની પણ ઓળખ આપણને મળે છે ઉજવા મા
બિલકુલ અને નાના બાળકોને છે ને પરંપરા વિશે આમ જાણવાનું પણ આમ બહું જ બધું મળે છે.
અને તમે જોઈ શકો કે મોટા લોકો પણ પરંપરા આગળ વધારે છે.
બિલકુલ અને કેટલાક તો ઉત્સવમાં તો છે, ને વૃક્ષો રોપણ જેવી પ્રવૃત્તિ છે, ને એ બી થાય છે.
કરે કારણે કેટલાક ઉત્સવોમાં પણ સફાઈ જેવા સ્વચ્છતા પર પણ ભાર મુૂકવામાં આવે્યો
બિલકુલ અને ઉત્સાહમાં તો છે, ને એકતા નો ભાવ પણ દેખાય છે.
બિલકુલ એકદમ સાચી તમારી અને લોકો એકબીજાની મદદ પણમ એ દિવસે કરતા હોય છે.
બિલકુલ અને બજારમાં પણ આમ ઘણી હલચલ જોવા મળે છે. હા
બિલકુલ બિલકુલ અને વિવિધ પ્રકારની સજાવટ પણ એ દિવસે ખૂબ જ જોવા મળે છે.
જેમ કે આપડે લઈ લઈએ ઘરમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે.
અને તમે બીજું બી જોઓ કે બાળકો ઉત્સવની રપણમાં ખૂબ જ જોથ હો છે.
બિલકુલ અને શાળાઓમાં પણ છે ને ઉત્સવમ સંબંધિત કાર્યક્રમ બી થાય છે.
એ બી એકદમ સાચી વાત છે. તમારી પાસે કેટલાક સ્થળ પર સંસ્કૃતિક કાર્ય પરંપરા યોજાય છે.
એ તો છે ઉત્સવોથી છે ને એમ હાસ્ય અને આનંદ વધે છે. હ
બિલકુલ બિલકુલ અને તનાવ ઓછો થાય છે. આપડો એવું પણ ઘણા લોકો કહે છે.
બિલકુલ અને દરેક ઉત્સવ છે, ને કોઈને કોઈ સારી શીખ જ આપે છે, અને તેથી છે ને હું તો કહું ને કે ઉત્સવમાં છે ને બધા જ હળી મળી લે છે અને બધાને ખુબ જાણવા પણ મળે છે અને સંબંધો પણ સારા થાય છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે ને તમે એમાં જોઈ શકો એ સત્ય, પ્રેમ, દયા અને સહકાર જેવા કોનો પણ આપણને એ દિવસ સંદેશ મળે છે.
હા, બિલકુલ સાચું કીધું અને મને છે ને આજે આ વિષય પર વાત કરી કરીને તમારી જોડે ખુબ જ આનંદ થયો. આપણે ચોક્કસ ફરીથી આ વિષય પર વાત કરીશું. હ
બિલકુલ બિલકુલ તો બીજા વિષય સાથે મળીશું.
હા મળીએ